નમસ્તે.
નમસ્તે નમસ્તે હાલો. હા આયુ છો નમ આયુ છો આયુ છો. મજામાંશ, તમે કેમ છો? મજામાં મજામાં.
માં બી મજામાં છે હા હા હા હા. હુઈ ગયો જીમાનુ?
હા હુય ગઈ, થારો?
મારો બી હો ગઈ મને હા હુય ગયો હુય ગયો એક બાત પૂછવાનું તી. હ નવીનકલા શીખવાની મહત્વ પૂછાનુ થો મને.
હા વા વો તો ખુબ પ્રેરણાદાયક અને ઉપયોગી વિષય છે ના. આજના સમયમાં નવી કલા શીખવી બહુ જ જરૂરી બન ગઈ છે ના.
હા હા હા હા હા. અ
હા સાચું છે કલ આજકલ દુનિયાદારી નવીન વસ્તાઓ નવી નવીન ટેકનોલોજી, નવાં કામ અને નવા અવસર આ આવતા રહે છે. એટલે કેવલ એકાજુ વસ્તુ જેવાનું કાફી નથી પન સમય સાથે તે નવીન કલા શીખવાનું રહુ જરૂરી છે.
બિલકુલ બિલકુલ, અ લર્નિંગ ને નવીન ન્યૂ અ સ્કીલ ઈતની પોતાની અંદર નવી ક્ષમતા. વિકસિત કરવી એ સિલાઈ, કઢાઈ, કુકિંગ, કમ્પ્યુટર, મોબાઈલ, એડિટિંગ. ભાષા ડિઝાઈનિંગ મેક કપ, માર્કેટિંગ, બોલવાની કલા, સમય વ્યવસ્થાન કશું પણ હોઈ શકે ના.
હા ના મને તો મને લાગે છે કે નવીનકલા શીખવાનું કેવલ નોકરી અથવા કમાઈ એ માટે જ નથી પણ પોતાની સુવિ સુધાવા માટે પણ ખૂબ જરૂરી છે.
એકદમ, નવી કલા વ્યક્તિને આત્મનિર્ભર, આત્મવિશ્વાસુ અને સમય સાથે ચલતી બનાવે છે ના. નવી કલા શીખવાની હા, આ જે નવી કલા શીખવાની જરૂર શા માટે વધી અ ગઈ છે ના?
હા ના કારણ કે આજાની સમય સ્પર્ધાની સમય છે. જો વ્યક્તિ નવી વસ્તુ શીખવે છે એ આગળે છે જો કેવળ જૂની રીત પર અટકાય છે. પોછડ રહે છે.
હા પહેલા એક કલાથી આખું જીવન ચાલતું હતું પણ હવે બાજાર કામ ગ્રાહકો ની પસંદ ટેકનોલોજી બહુત ખુબ તેજી બદલાય છે.
ના હા ના. એકદમ ઉદાહરણ એક દોન ઉદાહરણ તરીકે કોઈની. કેવલ સીધી સિલાઈ આડવાની હોય છે પણ જો એવી ઇન બ્લાઉઝ ડિઝાઇન મશીન એન્ડડોન એમ્બ્રોયડરી ફેશન કટિંગ. ઓનલાઈન ઓર્ડર લેવું સોશલ મીડિયા પર કામ બતાવું. આ બુદ્ધિ શીખીજ લે છે. તો એને વ્યવહાર પણ ઘણી આગળ વધે છે શકે
હા હા ટલે નવી કલા વ્યક્તિ ના જુન્યા કામને પણ નવી તાક કાદ આપી શકે ના.
હા ના એને એ વ્યક્તિને સમય સાથે ચલવાનું શક્તિ આપે છે.
હા. હા નવી કલા શીખવાના મુખ્ય ફાયદા શું શું છે.
અ ઘણા ફાયદા છે પહેલા ફાયદા આત્મવિશ્વાસ વધે છે. બીજા ફાયદા કમાઈને નવી તરીકો મિલે છે ત્રીજો ફાયદા વ્યક્ આત્મનિર્ભર બને છે ચોથા ફાયદા સમયાની સાચે ઉપાય છ મો પ પાંચમો પાંચમો ફાયદા બુદ્ધિ વિચાર શક્તિ અને ક્રિએટટી વધે છે. છટો ફાયદા વ્યક્તિ બદલાવા સમય સાથે ચાલ ચલાવા લાઈન બને છે.
હો ના મને પણ અ લાગે છે કે જે વ્યક્તિ કશું કો નવા શીખે છે. એનો પોતના ઉપર વિશ્વાસ વધારે આવે છે ના
હા. એકદમ એકદમ જેમે જેમે આપણી નવી વસ્તુ શીખે તમે તમે એ મનાવા થાય કે હું પણ કરી શકું છે.
હ. નવી કલા શીખવાથી આત્મનિર્ભરતા કેવી રીતે આવે.
અ ધીરાએ કે કોઈ સ્ત્રીયાને સિલાઈ આડવાની. ન હોય તો એ પોતાની કપડા માટે ઘરમાં નાના મોટે કામ મોટે બીજ. બીજ પર નિર્ભય રહે પણ જો સિલાઈ શીખી લે છે. પોતાની કામ પોતે કરી શકે ઘરા લોકની કપડા કરી શકે અને ચાહે એ તો કમાઈ પણ કરી શકે.
હા હા ઓ તો ખુબ મહત્વની વાત છે ના નવી કલા વ્યક્તિને મને કોઈ. રાહ જોવી ના પડે એવી તાકાત આપ છે ના.
આ ના એકદમ કુકિંગ, ટેલરિંગ, બેસિક કમ્પ્યુટર, ઓનલાઈન પેમેન્ટ, મોબાઈલ હેન્ડલિંગ કમ્યુનિકેશન આ બધે કલા રોજાની જીવનાની સરળ બનાવે છે.
હ બહુત સારી રીતે આજ કલ અ કોઈ પણ સ્કીલ થી ઇન્કમ જનરેટ શકાય. છે ના જેમ કે સિલાઈ અને બ્લાઉઝ, સ્ટિચિંગ મેદી મેકઅપ, બ્યુટી પાર્લર, કેક બનવાવું. પાપડ લોનચો નાસ્તા બનવાું મોબાઈલ થી વિડીિયો એડિટંગ સોશિયલ મીડિયા મા ટિંગ એમ્બ્રોયડરી જ્વેલરી મેકિંગ ટીચિંગ લેંગ્વેજ ટ્રાન્સલેશનસ
હા ના આજ આજ ઘરા પેઠા પણ. સ્કીલથી કામ શરૂ કરવાની શકે છે.
હા નવી કલા વ્યક્તિને નોકરી અ નોકરી પર નિ પરત નિર્ભર ન રખે એ પોતાને કામ અ શરૂ કરવાની પણ હિંમત આપ છે, ના શોક થી કલા કલા થી.
અ ઘણી વાર લોકોની શોક માટે કશું શીખે છે પછાળ વ્યવસાય બની શકે
હા જરૂર ઘણા વ્યવસાય શોક માંથી જ શરૂ અ થયા છે કોઈની ડ્રેસ ડિઝાઇન કરવા શોખ એ પાછળ બુટીક બની શકે કોઈ કુકિંગ નો શોખ હોય. એ હોમ ફૂડ બિઝનેસ બની શકે. કોઈને મહેંદી આવડતી હોય એ બ્રઇડલ મહેંદી આર્ટિસ્ટ બને ના
હા ના હ એટલે શોક પણ હલકામાં ના લવી જોઈએ.
આજ લ કડ વાહ વાહ ટલે શોક નહી પણ હાલ અ અ અ હ યોગ્ય માર્ગદર્શન પ્રેક્ટિસ અને મહેનત. હોય તો શોક પણ કરિયર બની શકે ના નવીન કલા
શખવાનું દિમાગ પર અસર અને દિમાગ શું અસર પડે છે.
ખુબ સારો અસર પડે છે, ના નવી વસ્તુ શીખવાથી. દિમાગ સક્રિય રહેહી છે. યાદ યાદ શક્તિ ધ્યાન સમસ્યા સુલઝાવનાની ક્ષમતા અને ક્ર ક્રિએટીિવિટી વધે છે.
હા ના જો લો નવી શીખવાનું રહે છે. માનસિક રીત વધે છે ફ્રેશ રગ છે લગે છે. એકદમ નવી કલા શીખવાનું એ બ્રાયડલ એક્સપરયન્સ બી જેવી એ બ્રડમ હો છે. કરે જીવનમાં ઉત્સાહ આવે છે.
હા વિકલા શીખવાથી સમયનો સાચો ઉપયોગ કેવી રીતે થાય
હા, ના ઘણા લોકો કહે છે, કે મારે પાસ સમય છે. પણ શું કરવુ એસી સમય પણ કલા શીખવાની એ સાથે સારી ઉપાય છે, મોબાઈલ ફાલતુ સ્ક્રોલ કરવાના કરવા કરતા સિલાઈ ના મન પ્રિન્ટિંગ શીખે રિપ રેસીિપી સીખે બેસિક ગ્લિશ સીખે ઓનલાઈન માર્કરકેટિંગ શીખે ડિઝાઇનિંગ શીખે કમ્યુનિકેશન શીખે.
હા એનાથી સમય પણ બચ્ચેને કશુક મળે એ પણ ના
બિલકુલ સમયની રૂપાંતર વિકાસમાં થાય છે.
એ હ હા મને ખાસ પૂછવું છે કે સ્ત્રીઓ માટેને એ વી કલા શીખવી શા માટે મહત્વની છે ના
હા ના મને ખાસ પૂ કારણ કે ઘની સ્ત્રીિયા પર પરિવાર, બાળકો, જવાબદારી એટલે વ્યવસ્થા રહે છે, કે પોતાની. એ ઓળખ પછાડા રહી છે. નવી કલા શીખવાની એની પોતાની શિક્ષમ બને આ ખ ખરબર પડે છે.
હા ના અને એથી કમાઈની પણ શક્યતા બને છે ના
હા ના એકદમ ઘર સંભાળ કર સંભાળતા સંભાળતા પણ ઓનલાઈન અથવા ઓફલાઈન સ્કીલ શીખે છે. એ આ સ્કીલથી પાર્ટ ટાઈમ કામ. હોમ બિઝનેસ અથવા ફૂલ ટાઈમ કેરિંગ પણ બને છે.
હા આદિ સ્ત્રી આર્થિક રીતે પણ મજબૂત બને ના દિપાલી. હા હે હા અને એનો આત્મવિશ્વાસ પણ ખુબ છે.
હા ના કલા શીખવામાં આવડતા છે. પણ ઘરી વાર લો ની નવી કલા શીખવાનું માંગે છે પણ શું? શરું નથી કર શકે શો માટે.
કાર નો ઘણા કોઈ શકે સમય નો અભાવ, પૈસાની તંગી, આત્મવિશ્વાસ ની કમી હવે ઉમ્ર થઈ ગઈ એવો વિચાર ઘરની જવાબદારી આ યોગ્ય માર્ગદર્શન ન મળળું ના
હા ના હા ના હા ખાસ કરીને હવે સુખાવું અથવા મારી ઉમર ગઈ આ વિચાર પણ ઘણા લોકોને રોકે દે છે.
હા ઓ તો હે જ છે ના પણ સાચું જોઈએ જો શીખવાની કોઈ ઉમર નહ થી ના ઈચ્છા હોય તો વ્યક્તિ કોઈ
તો નવી કલા શીખવાનું શો માટે કરવાનું જોઈએ.
હા એ તો હે પહેલી વાત હ પોતાને પૂછું કે મને શું ગમે છે? બીજી બાત આ
જિંદગામાં શું હોય છે ઠીક છે આ બહેન બાત મે બાત કરું છું.
ઠીકે ઠીકે રખુ હા